કેમ છો.
હા મિત્ર હું મજામાં છું તમે મિત્રો કેમ છો હા મિત્ર મારા પાસે ટાઈમ છે કેમ શું થું મિત્ર.
તો આપણે એક ટોપિક પર ચર્ચા કરી સમય પર સમય નું વ્યવસ્થાપન તો તમે એના વિશે કશું, જણાવશો
હા મિત્ર ચોક્કસ જે તમે મિત્રો આજે વિષય લીધો કે જે ચર્ચા કરવાનું છે, તમે આ ખુબ જ
જો આપણે યોગ્ય સમયે સમય નો ઉપયોગ ન કરશું, તો સમય જતા પછી આપણને આપત્તિ આવી પડવાની છે. જેમાં મિત્ર આપણે જોઈ શકીએ, કે હાલના સમય દરમિયાન અમુક એવા લોકો હોય છે, કે સમય દરમિયાન સમયને સમય આપતા નથી, કે સમય
તો પાછળથી જતા એ કો સામને પૂર્વા પ રાું એ લોકોને પણ ખબર છે મિત્ર કે આજ આપણને સમય છે, તો આગળ જતા આપણને તકલીફ આવવાની છે.
ખાલી એ લોકો સમજતા નથી, આપણેને મિત્ર ખબર છે, કે વિદ્યાર્થી જીવનમાં જે વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી જે એ લોકોનું જે પણ કઈ વિષયનું વાંચવાનું હોય, એ સમયસર જો વાંચતો હોય, જે પણ કઈ ચાલેલું હોય, એ સમય દરમિયાન એ લોકો ન કાર્ય હોય એ પૂર્ણ કરી દેતો હોય, તો પછી સમય જતા જે પણ એક્ઝામ આવતી હોય, તે સમય દરમિયાન એ એ ન એટલો બધો મુશ્કેલ નો સામનો કરવોપડ નથી, એ સરળતાથી વાંચીને એ એક્ઝામ આપી આવે છે, પરીક્ષા આપી આવે છે. એ ખૂબ જ સારી વાત કહેવાય, પણ મિત્રો અમુક એવા વિદ્યાર્થી હોય છે, કે જે જ્યારે કઈ પણ ચલાવતું હો ક્લાસમાં તે સમય દરમિયાન એ જો કોઈ પણ કઈ લેસન નહી હોય વાંચેલોું ના હોય, સેલા લઈને બેસે તો એ પછી, ના, હા ના ચાલે. કારણ કે એ સમય દરમિયાન તમને ખબર જ છે કે જો એક્ઝામ હોય ને આપણે ત્રણ ચાર દિવસ પહેલા જો ચોપડું ખણીને બેસેલા હોય. તો મિત્ર તે સમય દરમિયાન પણ વધારે વંચત જે વિદ્યાર્થી છે તે દિવસ રાત એક કર લાખેલી એકલા હા વાંચવાનું ચાલુ રાખે છે વધારે સુૂતો નથી ઊંઘ પ લેતો નથી એનાથી એ લોકોનું જે માનસિક સંતુલન છે તે પણ બગડી જત હોય છે એવા લાગવા લાગે છે તો આથી પછી જે પરીક્ષા આપવા જાય છે ત્યાં પણ એને સારી રીતના લખાતું નથી. આથી જો જે વિદ્યાર્થી શે તે સમયસર જો એનું જે કાર્ય કર અ કાર્ય હોય એ પૂર્ણ કરી દેતે તો આવી જે મુશ્કેલીનો એ સામનો કરવો પડતો ન હોય. તો એ ધ્યાનમાં લેવા જેવી વાત સે મિત્ર. નહી મિત્ર આપણને ખબર જ છે. આપણને આજે આર શો ગાચી. જે વાતાવરણની જેમ કે શિયા ઉનાવ ચોમાસું ઇસ સમયસર આવ્યા કરે છે એ પણ આપણને આ ઉદાહરણ શે કે અમે પણ યોગ્ય હમય દરમિયાન આવતા હોય છે ને મિત્ર આપણને ખબર જ છે જે ખેડૂત છે એ વરસાદ આવવાનો હોય એના પેલા જે પાક ઉગાડવાની કે કઈ રીતના કરવાનું એની તૈયારી કરતો હોય છે. કારણ કે એને ખબર છે કે આ સમય પછી વરસાદ આવશે એના પહેલા મારે આ બધી જે પ્રવૃતિઓ છે જે પાક કરવાની કે હવે કરવાની તે બધી પૂર્ણ દિત હોય છે. જેથી કરીને વરસાદ આવે તો પછી એ જે એની પ્રવૃત્તિ હોય એ ચાલુ રાખે. તો એના પરથી પણ આપણને શીખવું જોઈ મિત્ર મિત્ર તમને ખબર જ છે કે આપણે યોગ્ય સમયે કઈ કાર્ય ન કરશ તો પછી આગળ જતા એ આપણને જ મુશ્કેલ પડશે જેમ કે તમને ખબર જ છે મિત્ર હાલના સમય દરમિયાન પણ ઘણા બધા વહીકલ નો વાહનો નો ઉપયોગ થઈ રહ્યો છે તો એ યોગ્ય સમય દરમિયાન સર્વિસ કરતા હોય છે તો જો એ સર્વિસ ના કરે તો ધીમે ધીમે એ જે વાહન હોય એ બગડ તુ જાય એમાં કઈ નવી નવી હજી પણ તકલીફો આવ્યા કરે પછી એનું જે આયુષ્ય હોય એ પણ ટૂંકું થઈ જાય તો મિત્ર આ વાતને આગળ લઈ જતા તમે શું કહેવા માંગ છો
કહી્યું એમ તમારી વાત સાચી છે તમે જે કહ્યું કે વહનોને આપ અને આયુષ્ય વધા વાના હોય તો એનું સમયસર એની સર્વિસિસ કરાવવા પડે અને ટ્રાન્સપોર્ટેશનનું હો ઉદાહરણ છે કે જે સમયબદ્ધ ચાલ્યા કરે જો એ સમયબદ્ધ ન ચાલે તો બધાનું રૂટીન ખોળવાય જે ઓફિસમાં જતા માણસો એ ટાઈમ પર ના પહોંચે અને ટાઈમ પર ન પહોંચે તો એ લોકો નુ કામ જે રેગ્યુલર હોય એ ગલ ના થાય એના લીધે ઓપીસ સ્લો ચાલે અને ઓપીસ સ્લો ના લીધે જે ડાઉન ઓપીસ આખી કંપની ર કંપની ના લીધે બધું ડાઉનમાં થઈ શકે એના લીધે લોસ ગણું બંધું લોસ વળફવા પડશે એટલે ટાઈમ બાદ બધા સમયસર ચાલે તો બધું કમ્પ્લીટલી ચાલે છે તો ત આમાં એ બધું છે કે આપણ કાર્ય હવે સમયબધ કાર્ય આપણે પૂરું કરવું જોઈએ જો કાર્ય આપણે સમયબદધ ના કરીએ તો એ કાર્ય વધતું જ જાય છે અને પછી એ કાર્ય વધતાં વધતાં એટલું ઘણું મોટું થઈ જાય છે કે એ કાર્ય કરવામાં આપણું મન નહીં લાગતું અને એ કાર્ય આપણે પછી છેલ્લા દિવસોમાં કરવા જઈએ તો પછી ઘણું બધું લાગે છે અને એનાથી આપણને એટલો કંટાળો આવે છે કે આપણે એ કરી જ નહીં શકતા એટલા માટે આપણે એ શીખવું જોઈએ કે આપણે સમયસર એ બધું કાર્ય કરતા રહેવું જોઈએ એટલે આપણને કાર્ય કરવામાં સરળ રહે અને એનાથી આપણ ઉપયોગી બધા ભાષણનો સમય આપણને વધારે મળે અને એનાથી આપણે બીજી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ તો તમારે શું કેહેવું મિત્રો
હા મિત્રો તમારી વાત કદ સાચી છે કારણ કે મેં કીધું તે કે જો સમયસર જે પણ કઈ કાર્ય હોય આપણે કરતા નથી તો એ પછી ધીરે ધીરે વધતું જાય ને પછી એટલું કાર્ય જે છે એટલું મોટું થઈ જાય પછી આપને કરવા માટે મન અજ નથી તો મિત્ર તમે કીધું તેમ આપણે ધીરે ધીરે એ જે સમયસર કાર્ય છે તે કરતું જ રહેવું પડે મિત્ર તમને ખબર જ છે કે હાલના સમય દરમિયાન જે લોકો છે એ પોતે પોતાનું કામ પણ હ હ સમયસર કરી દેતા હોય છે. નિ મિત્ર આપણ પણ જ્યારે અ નોર્મલ જે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી જીવનમાં પણ તમને ખબર જ હશે કે જે ઉઠવાની હોય કે પ્રા કરવાની હોય સ્કૂલની અંદર શાળાઓની અંદર તે એ એનું યોગ્ય ટાઈમટેબલ હોય છે ટાઈમટેબલ પ્રમાણે એ લોકો એ પ્રાર્થનામાં બેસી જવું ભજન કરવું, લેક્ચર હોય છે, એના એ લોકો ના ક્લાસીસ ચાલતા હોય છે, સમયસર તો એ બધું ટાઈમ ટેબલ દરમિયાન અ ત્યા કામ થતું હોય છે. ને જે ટાઈઇમ ટેબલ છે મિત્ર એ ખૂબ જ જરૂરી છે. કારણ કે એ આપણે જે સમય છે એનું વ્યવસ્થાપન કરે છે તમને મિત્ર ખબર જ હશે કે આપણે દિન ચાલતી હોય કોઈ આપણે એક્ઝામ ની તૈયારી કરવા નું હોય તો આપણે સમય નુ યોગ્ય આપણે થાપન કરવું જોઈએ જેમકે આપણે ટાઈમટેબલ બનાવીને એને આપણ નોટ કરવું જોઈએ કે આટલાક સમયે માર હવે વાંચવાનું છે. આટલાક સમયે મારે લખવાનું છે. આટલાક સમય મારે અ ફ્રેશ થવાનું છે નવાનું છે જમવાનું છે તે એ છેષ તો એ સમય દરમિયાન આપણેે એ કાર્ય કરવું જોઈએ. ને પછી રોજ ના રોજ આપણેે એ કાર્ય કરવું જોઈએ જેથી પછી આગળ જતા આપણને સફળતા મળે મિત્ર મિત્રો તમને ખબર જ છે કે જે મોટા મોટા લોકો છે. તો એ લોકો એમ જ મોટા લોકો નથી ભયના એ લોકો પણ જયારે નાના હતા તો એ લોકો તે સમયથી એ લોકોનો જે સમય છે એનો સમયસર એ લોકો એ ઉપયોગ કરે. તે દરમિયાન એ લોકો એ પછી એ પણ કઈ પ્રસિદ્ધિ હ તી એ લોકો એમ એથી કરીને મિત્ર આપને સમજવું જોઈએ કે આપણે પણ સમયસર કોઈ પણ કાર્ય હોય એ પૂર્ણ કરવું જોઈએ. ને આપને જે સમય છે એનો બગાડ કરવો કે નહી. કારણ કે આપણને ખબર જ આજનો દિવસ બગડા બગાડશું તો પછી કાલનો જે દિવસ છે એ બીજો દિવસ છે ને જે બગડેલો સમય છે તે પાછો આવતો નથી તો આ વાત આગળ લઈ જતા તમે શું કેશો મિત્ર?
હા, તમે કે મોટા માણસો છે એ એમનેમ મોટા માણસ નહી બઈના એવું સમય નું પાલન કરીને એ પોતાનો સમય પાલન કરીને પોતા ટાઈમ ટેબલ પ્રમાણે ચાલીને એ લો આગળ વધ્યા છે. તો તમે કેહ્યું તેમ તમે બધું સાચું કીયું છે. તો તમે બધું આ બધી જાણકારી આપવા બદલ આભાર. થેન્ક યુ.